હલ બસ મજા. કેમ છો તમે?
મજામાં. શું કરતા હતા?
રસોઈ
એવું
હમ્મ
આજે તો હું બહુ ફરી બહુ ફરી બહુ થાકી ગઈ.
હમ્મ પણ તમારે તે ચોમાસામાં રિઝાઈન નતું મૂકવું.
ના પણ એમાં એવું છે કે પછી આ કંપની કશા કામની નથી એટલે
ના ના
અને મેં તો વિચાર્યું તું મેં તો કીધું જ તું કંપનીમાં કે હું ફર્સ્ટ ઓગસ્ટથી નીકળીશ બરાબર પણ આ લોકોએ આ વખતે વિદાય આપ તો આપડે કઈ વાંધો નથી આપણને ક્યાં નોકરીની કમી. છે. હજુ તો કાલે મારા બેક ટુ બેક ઇન્ટરવ્યુ છે પણ અહંયા અહિયાં જ છે. એટલે વાંધો નહીં. આજે હતું ખાલી એક ના આજે હું એક ડરમાં ટચમાં ગઈતી એ બહુ મસ્ત કંપની હતી. હહ અને મેં એક અમારા જે સર હત તા ને પેલા ઈયા રેતા હતા અમારી કંપનીમાં એમને વાત કરી એ જે કંપનીમાં છે ને ત્યાં પણ વેકેન્ સી છે. પણ ત્યાંની એચ આર હજુ આઈ નથી તો એ એચ આર આવશેને ફરી હરીને પછી હું હું ત્યાં જઈશ. ત્યાં તો બહુ મસ્ત ત્યાં તો યુનિફોર્મ પણ આપશે ત્યાંનો બ્લેઝર અંદર વ્હાઈટ ટી શર્ટ, બ્લુ બ્લેઝર અને બ્લુ પેન્ટ નેવી બ્લુ હા કેટલું મસ્ત લાગશે ત્યાં થઈ જાય ને તો એ સારું ગાડી છે ને મોટી ફોરવીલર એની કંપની બોવ મસ્ત હમ બોલો બીજું શું ક
ની રસોઈ બનાવીએ રસોઈ
રસોઈ બનાતા હતા
હમ દાળ ભાત, રોટલી
એવું બરાબર બરાબર તો શું
ના ના મળી જ શાંતિ નો ફળમી ઠા.
હા પાંચ તારીખ સુધી બસ મારે શોધવુંય તો પાં તારીખ સુધી શું હું ગમે ત્યાં જોઈનિંગ કરી શકું
બે ચાર દિવસ રેસ્ટ
ના રેસ્ટ નય થાય મારાથી મને જ્યાં સુધી નોકરીને પૈસા મારા બંધ ના થવા જોઈએ હમે પૈસોસે બહોત પ્યોર હે
હમ ના ના ના થઈ જશે થઈ જશે ચિંતા નય
કાઈ નઈ થઈ જશે તો સિંધુ ભવન બોવ પ્રીમિયમ એરિયા છે હ બાકી
હા એતે
બોવ પ્રીમિયમ એરીયો
એમને થોડી સિંધુ ભવન કેવાય
પણ બોવ મોટી મોટી બિલ્ડિંગો છે, હ ત્યાં
હમ.
હું ઈસ્કોન મંદિર ના થોડાક જ દૂર હતી. ઈસ્કોન મંદિર પહેલા પણ સીધો સીધો જ રસ્તો છે, બસ ભી જાય એટલે વાંધો નય જો સારું પગાર આપતા હશે તો પહી વાંધો ના આવે
હમ જગતપુર ના જતા એ બોવ ઓ
ના એ તો બોવ ભૂલ ભૂલયા ટાઈપ હતું એ તો ખબર જ ના પડી કે ક્યાંથી ક્યાં જવાનું
હમ પછી આગળ શું ચોમાસું છે. પછી વિન્ટર આ આવી જશે એટલે વિન્ટરમા બી બોવ સારું હમ હમ
બોલો.
તમે બોલો
કઈ નહી
હું એ તે રસોઈ બનાવતી હતી પછી તમારી ઓફિસ માંથી કોઈનો ફોન આવ્યોને
મારી ફ્રેન્ડનો આવ્યો તો એ બસ કે મને નથી ગમતું મને રડું આવે છે, ને એ બધું કે નહી ગમતુ હા કે નથી ગમતું નહી કામ સુ તો તારી જગ્યા એકદમ સૂની સૂની લાગે છે, પેલા બધા બેઠા છે, અને એવું બધું સના અને પ્રિયા ને બધા હમ એ બધા ના હોય બસ એવું બધું હતું ક્યાં ના બંગાલન હમ
હમ
હમ બઉુ મસ્ત એ
સાર
એમ બડબડી છ ફટફટ બોલ દેશે
હા એવા જ માનું છો સારા
હમ એવા સારા ઓ તો ઓ એ તો છે ને અમારા નિશાાન સરન ને તું તુકારા ઉપર આઈ ગયા ડાયરેક્ટર આયા થ ધર બેઠા થા હન વો કર રહા થા એસે.
બંગાલન છે ને એટ એના માટે બંગાલીઓ લોકો બોલવાના બઉ પેલા ફોઈડ કેવાય ને એ
હમ બઉ ચાન તન ચાલા
હમ
એની મમ્મીની કંપની પણ સિંધુ ભવન છે. એની મમ્મીની કંપની એક્ઝેક્ટ હું જે કંપની મા ગઈ એની સામે જ છે. બઉ મોટી કંપની એની મમ્મીની તો હમ હમ હા, એના ઘરે બધા જોબ કરે છે. એની મમ્મીનો કઈક પાસઠ હજાર પગાર છે. પાસઠ કે સિત્તેર એના પપ્પાનો ચાર લાખ. તમે વિચાર કરો એવું ચાર લાખ મંથની ઇન્કમ આવતી હોય એ ઘર કેવું હશે.
કેવું હોય. હન ચાર લાખ તેવું શું જોબ કરે?
અદાની ગેસમાં છે.
હમ. આપડની વાદાની મલી જાય આપડા
કેટલું સારું. હું એજ સમજુ. અત્યારે મને જે કંપનીમાં કે છે ને ટચવુડ એ બી બઉ મોટી છે. એ બી કાર્ગો. તમે જીજુ ને કેજો એમને આઈડિયા હશે. કાર્ગો એટલે કઈ કંપની.
હમ, હા. મને ન કઇશ.
મોટી-મોટી ગાડીઓ હોય ન કરોડોની એની કંપની.
હમ
હમ
ના, ના, વાંધો ની વાંધો ની. બોલો બીજું તબિયત સારી.
હવ સારી સારી. થાકી ગઈ બસ. હવે હું થોડું ફટાફટ ખા ખાવાનું બનાઈશ મમ્મી જોડે બરોબર. આ કોલ બધા પતાવા છે.
ના મારે બી પતાવા છે. પણ આજે મેં પેલા એમાં અપડેટ જોઈ પેલા મેસેજના માં તો એવું કીધું કે પેલા કોલનું જ સમજાયું કે કોલ જ આવ આવશે હજું.
હા, કોલનું આવશે કારણ કે કોલનું જ કામ છે. પણ આ પતાઈશું તો બીજું આવશે એવું.
હમ, આ શું બધાને અલગ-અલગ તો કેવી રીતના કોલ
તો કઈ ની કર લેવાનું ચાલ.
હમ વાંધો નઈ.
દ્રનગર માર્કેટથી જ નીકળી. ત્યાંથી ગો તા આજે મુ ત્રણ વાર એક ને એક જગ્યાએ ઘુમી ફરી ન આઈ.
હમ. ના સરસ સરસ.
કઈ નઈ યાદ રહેશે કે આવી રીતે નોક કરી માટે રખડતા તા. એવા ખરા તાપના ત્યારે જ એ નવી અઅ પોઝિશન ઉપર પહોંચ્યા.
એ તો એવું જ ને, કંઈક પામવા માટે કંઈક ખોવું પડે.
હા.
બોલો, બીજું. કંઈ નહીં. બોલો. કંઈ નહીં, મારો ભઈ ભાઈ થોડો બ હ, હ, હવે હું થોડી વાર રહીને જઈશ. એક્ટિવાની પ્રેક્ટિસ કરવા પેટ્રોલ લઈ લીધું.
હમ.
બપોરે જ તો તમે પુરાયવુ હતું. ના, એક્ટિવા શીખવી જ પડશે, કારણ કે વગર છુ નય એવું ખાતા એના. અરે હા, તમને બીકાનરી સેવ ભાવે?
હા, ભાવે ને.
તમને ભૂખ લાગે ને, તો તમારે જમવાનું નય, આ બધા સ નેક્સ ખાવાના. આ બધા સ્નેક્સ ખાવાના સ્નેક્સ. એનાથી વજન વધે અને પીટ પણ ભરાયેલું, હમ. હા, સાચું. શું કહુ છુ, હેલ્દી ખાવાનું મખાના ખાવાનું પમકિંગસિસ ખાવાના, એવું બધું ખાવાનું, હમ.
સારું, એ જ.
બોલો બીજું.
અનિતા નો ફોન આવ્યો હશે ને.
હા, એમ જ કે, ત ગમતું નથી, ફાવતું નથી આ. અ સદીવા.
હવે, કામ કરો તો ખબર પડે.
હમ. કે અ સેજ ટાઈમ નહીં મળતો બધા હમ, તે બચારી મારા બરોબર માં જ કરતી હતી, પણ હવે એનો ઓવરલોડ થતો છે, પણ બરોબરી એમાં કરીએ, પણ એટલું બધું એમ સહન ના કરી શકતી. કામ એક સાથે બે જણાય તો હા. થોડું સહેલું અને સરળ થઇ જાય. હવે, જોઈએ કેટલું કરે છે હે. ઓવરલોડ થઈ ગયો, અને તેમને પણ હવે
એ બી છોડી જ દેશે કંટાડી ને.
અનીત કર્યા હશે. હા, મેં પોતે કંટાળી નથી. છોડી છે. કેમ? બઉુ ઓવરલોડ થતો ને, તો પૈસા ભી તો મળવા જોઈએ, આવી રીતના ધામ આ જુડીના ત.
પાસો.
છે.
ઉમા.
બોલ
બોલો તમે બોલો.
તમે. હા, એક્સ તો હવે મારા શ્વેતા મેડમને સપોર્ટમાં લાવો રોટલા બા કારણ કે અનીતા એકલીથી ના થાય ને એવું છે હમ બોલો
તો પછી સ એમની સેલરી ઓછી કરી નઈ નાખે
અમારે અહીં કેવું છે, કે સેલ્સ નું કામ આપે બરોબર ટાર્ગેટ આપે કે એટલો ટાર્ગેટ ના થાય તો પહી સેલેરી માંથી કટ કરે હમ. હમ હમ. અને બિચારા કોઈ નો ટાર્ગેટ પૂરો નહીં થતો નેમાં કેવું છે, કે કેરી ફોરવર્ડ થતો હોય જેમ કે તમારો પચાસ હજાર આપ ને પચાસ હજાર તમારે કંપની ના આપના પણ તમે પચાસ માંથી દસ બીસ આપો ને તો જે વધેલા ત્રીસ અને આવતા મહિનાનો પ પચાસ એટલે બીજો મહિનો જયારે ચાલુ થાય ને જેમ કે હવે તમે માનો કે છ છઠા મહિનો ગયો બરાબર ગઈ કાલે તો છઠ્ઠા મહિનાન તમારું પચાસ માંથી વીસ થયું છે, ઓકે. તો, પચાસ માંથી વીસ થયું, તો ત્રીસ પ્લસ પચાસ.
તમારા દસ મિનિટ થઈ ગયા કટ કરીને બીજી વાર કર લો
થઈ ગયા ઓકે ટાટા
હમ બાય બીજી વાર કરો ફોન
હા હા. તુ હે સબશે જુદા